હા હા
કઈ ન શું ખરે હમ.
એ મેમ કેમ કે તો પેલી મેમને મેસેજ કરે કે.
કઈ અંકિતા મેમને
હમ કે અમને સોમવારે બુક આપશો કે તમે સ્કૂલ માંથી એમ.
બેન એમ જ કતી સુ એને હાટે જ હમને થોડીક વાર પેલા વાત કરતી હતી મેં.
એટલે તો એ બેન લોકો કાંથી ભૂક લીધી
નહી એને તો લઈ લીધેલી વેચાતી જોડી.
હ આપડે તો ગણિત વિજ્ઞ ની તો બહુ મોંઘી મળ્યું હે ને.
એની તો બાવીસ રૂપિયા ને સોળ રૂપિયાની જ છે.
હા, તે મેજ વાત કરી એમને કીધું તમારી તો સસ્ જો મલે અમારે તો બઉુ મોંઘી મલે. અ એમ કે
બડે સરયસલી.
ત જો મે કાલે તું આજે મેસેજ કરે કે પહી કાલે એટલે મેં બીલીમોરા જાયને પૂછ્યાવુ કેટલાકમાં મલે જ.
નહી જો દીદીએ મને એમ કીધું કે સ્કૂલમાં પૂછી તો જોજો. એસ્ટ્રા હશે ને તો આપશે ને તો કોઈ છોકરા પરથી બી તમે લઈ લેેશો, એમ કીધું.
પણ કોઈ છોકરા પર એ લોકો ને જોઇએ કેને બે મહિના લગે.
એટ ટેવું જ
હ કોઈ પણ હવે બે ત્રણ દિવસ હોય તો અલગ પણ હતા તો આપણને સાત અઠવાડિયા હારું જોએ તે લોકો થોડી આપણને આ પાના કેમકે એ લોકો વાંચવાનો હોય, એક્ઝામ હોય પછી હોમવર્ક કરવાનો
હા તેજ ને એટલે છોકરા પડતો કઈ જાણે
તેજ ને મેં લાવેલી પેલા વખતે છઠ્ઠામાં અમે ભણાવલું કેની તો મે પહી સ્કૂલ અ સ્કૂલમાંથી લાવે તો પછી આપણાથી એમતો કેવાય કેની કે હમે પાછી આપી જહુ તો જ એલોકો આપે કે ની એટલે મે આપ્યા વેલી
હ વળી
કોઈ વખતે એ લોકોને બી બો ઓચ્છા ચોપડા આવતા હોય એટલે
હા મારે મારી મમ્મી એ એક આન્ટીને ફોન કર્યો એ સ્કૂલમાં જ છે અ કે કે ચોપડી જોઈતી છે, તો આપશે કેમ કરીને તો એમ કે કે અત્યારે તો ચાપડા સિલેબસ બદલાઈ ગેલ કેની એટલે ચાપડા જ નથી એમ કેય ને બધા એમ કે કે અડધા સ્ટુડન્ટ લોકોને બી નથી મયલા એમ કેઈ હવે એક્સ્ટ્રા હોય તો આપું બી એમ કે પણ અહિયાં નથી વધારે આવ્યા તો કેવી રી
એવું જ આ પો તે જ ને છઠ્ઠની ચોપડી ની આયવી એમ તેદાળે મેમ કેતા હતા તે
હા તેજ ને એ પણ ગયા વખતે બી મેં ગેલી ત્યારે હું સિલેબસ બદલાય આ વખતે પાછો સિલેબસ બદલાય કે?
અરે એનસીઆરટીમાં બધું કોટ થયા કરે ને એવું બધું જ થયા
હા તે પહિ હીનલ એમ કે કે ગુજરાતી માટે ની બદલાયું એમ કે તે મેં કરુ તો મારો પાટૅ એજ પણ અંદરનું બઘું બદલાઈ જાય એમ અડધું અડધું થઈ જાય હા હા હ તે જ હ્યો તો હવે તું આજે મેસેજ કરે કે કાલે મે ચોપડી ન ભાવ પૂછી આવ
મે મેસેજ પરા
હે ને મેમને પુછજે કે અમને બે અઠવાડિયા પછી તો અમે તમને આપી દેસું હવે આપણને એ જેમને હારવો જોએ એમ થાય, તો લઈ લે એમ બી થાય કે પણ બો મોંઘી મલે એટલે પહી લેવાનું
આપડે લેય બી લેયે પાછી બદલાય એટલે પાછું એવું
હ તેજને
આ લાસ્ટ ટાઈમ મેં એક લીધેલી તને કીધલું બી અહે કદાચ આઠ હા તો પંચાવન રૂપિયા છે. તે દિવસે મેમ કેતા હતા ને એવું જ પૂઠું તો મને દેખાતું છે, મેમ બુ પ્લે લાગી ત્યારે આપડે જોઈલીને હમ બીજું કયું હતું તને ખબર કે નામ?
ખબર નહીં ક કઈ સુ સમીકરણ સુડખવું કરત
સમીકરણ
હા હા એક ચલેક સમ કા એમ હમ તેવીવે શું કરીએ?
આ ત્યાં ગયેલા ને મેક્રો વખતે લીધેલી
હા. અ તે તું કેતી હતી પણ મારી પાહે તો જૂની હતી એટલે મેં એમાંથી જ કરી લીધેલી અમારી પાસે છે, પણ આઠમાની છે. તવ બ આથમાનો ચલાવતા હારુ બી નહી લાગે. આમ તો બે ક્લાસ આપડે બે ક્લાસ માં એક એક એક લઈ લઈએ તો બી ચાલે એમ
કોઈ મે તો કેમ યુજ કરું હું એમ થતું છે.
હ તો તું મેમ ને પૂછી લેજે કે અમારી પાસે આઢમાની છે તો અમે આઢમામાં જ એક દિવસ આપી રહ્યા તો. બે ક્લાસ પડવાના છે એક એક ક્લાસ માં આપી દે હું એમ બી પૂછી લેજે
સારું એ પણ એ એલા એ મે એમ તો બી સી એ પેલું વાળા છે ને
એ હા એ તો આપણે નંબર બી નઇ લાઈવા. ની પણ કઈ નઈ આપડે હલકું કરી લેજ હે
હમ હે
હવે આપણ હું કરમું એ આઠમાનો જ કરી લઈ ચ હું.
હમ હમ
કેમ કે પછી. એક દિવસ સાતમા નુ ને એક દિવસ એક આઠમા નું સાતમા નું એવું કું તો ઓલ્ટરનેટ બધું થઈ જાય.
હા તેર વું જ હોય નહી પણ જો નહી મેં એમ જ કેમ જેટલું સજાવને એટલું હોરખું જ
હા હરખો જ ચલાવીને હો ને આપડો પાઠા એજનો હરખો જ આવશે.
હા.
હિનાલી સ્ કે એમ કે આપડે ઘરેથી પ્રેક્ટિસ કરી લાવ ને જર્નલ આપડે કે ત ભીને જ લ તો હ એમ કે પાઠજન બી એમ કે
હા તે જ ને.
હને હમ તય એટલે આપ ખબર હા હા એટલે આપણને ખબર નહીં પડે ત પછી ત્યા લખાઈ શ જ હ એમ કે
હા આપડે બોલતાને એકબીજા ને પૂછી ને બી લખું એમ પછી ઘેરે હું એ ફોન કરવાનું મેસેજ કરવાનું.
તે જ ન એ પાહે એમ કે કે તમે એમ કે છ સાત હ
હે
હલો હું કેતા બેન
હારે ભાવિને ગ કે અમને બહુ લેક્ચર આપે એમ કે.
અ પેલી તે કોણ કય અત
એ તો અવાજ કટ ઠાટો છે.
મારો કે હવ ગેલેરી માં જવા તો વધારે થાય હભરા હોય.
હા કઈ નહી હમણાં બરાર હમ બરાબર આવડ તો વચ્ચે કઠ ઠાય માર બેન કે હ ગુરુવારે, શુક્રવારે તો પાંચ લકક્ષર લીધેલા એમકે
હાય હાય
હા જો શુક્રવારે એલોકનો પેલો દિવસ હતો. હ પન મેં કેમ શુક્રવારે એલોક ના પેલો દારો ઉતો ને તે દિવસે તો આપ આપડે નહી ગયેલા એ દિવસે ખબર બહુ પાણી ભરાઈ ગેલાતે. આપી દીધેલી પછી શનિવારે મોર્નિંગ હતી.
હા
પછી સોમવારે ગયેલાને લીધેલો પછી મંગળ બૂધ પાછી રજા હતી. તો ગુરુવારે પાંચ લેક્ચર લીધેલા એમાં એવુ કે એના મેન્ટર છે ને એ રજા પર હતા એટલે બધા લેક્ચર એને જ લેવાના.
ઓમાં
ને આપડા જેમ પેલા અ બ ન એવા ક્લાસ એટલે બધામાં લેક્ચર એટલે જવા તો પણ
હા તેજ
પાંચ ને એવા લેક્ચર
આપણા હું થાહ
એજ તો તો ક્લાસ વધારે ને તેનું બેનિફિટ કતા લોસ વધારે થાય તેવું છે.
તો પહી ના લેગે છ સાત આઠ ના કે તમે કે તમારી બુક મોંગી મલે તો કે એક તો છ થામાં ચલાવતો ત્યાં સાતમામાં મેકડું પણ ટાઈમટેબલ જ આપને તો હરખું જ આપપવાના કે ની તાર સાતમામા તો મારો સાત માંમાં એમ ભલે ત્રીજો ચોથો લેક્ચર અહે ઓલ્ટરનેટ પણ સાતમા નું તો આપવાના તો ખરાજ ને
ખરા જ હોય જ ને
તો તે પછી પહિ અમે ઘરે પ્રેક્ટિસ કેવી રીતે કરું ચાલે ત્યાં આપડે હમજી લઈએ પણ ઘરે થોડી પ્રેક્ટિસ થાય છે આપડથી એટલે બુક તો જોઈએ જ.
જોઈએ જોઈમ
હ આજે મે પાછી બિલ્લીમોરા થી આવતી પૂસી બી નહીં આવી કે બુક મલહે કેમ
એ હો માઈન્ડ માથી જ નીકળી ગયું. મે ડીડી સાથે વાત કર પછી મને બી ઠીયું કે આપડે પૂછી જ લેવા લે કેથી બી હતી ખબર આપડે પૂછ
હા તેજને હમ કઈ ન તો આજે પેલી અંકિતા મેમને મેસેજ કરી જો કે અમને આપશે કેમ કરીને જો આપે એમ કે તો પછી આપડે દુકાન માંથી નહી લાવીએ એમ. હા હા એટલે કે છે કે અમને. તો વધારે તો અમને આપશો અમે પાછા તો અમને રિટર્ન કરી દેશું એમ કે દેજે એટલે.
હા તે દિવસે ચોપડા આવેલા હતા ખબર બુક્સ. આપણેે ગેલા ને સામેના ક્લાસ માં જતા હ
હા ને જોને સ્વાધ્યાય પોથી પ્રયોગ પોથી એવું બધું તો પ્રિન્સિપલ ઓફિસમાં જ હતું કેની
હમ તે તો મ લાગે એ લોકોને જ છે ને સ્કૂલ માંથી જ સ્ટુડન્ટ ની સંખ્યા પ્રમાણે મંગાવી લેતી
હ હા એટલે જ ને સ્ટુડન્ટની સંખ્યા પ્રમાણે જ એ લોકો આપે કે ની. હવે એકાદ બે નવું આવ્યું હોય તો તે પ્રમાણે એકાદ બે એકસ્ટ્રા હોય બીજી તે એક્સ્ટ્રા તો ની જ હોય એમ ને મેમ લોગના હારું હોય એમ.
વધારે જ મંગાવે કે છે ને ઓછી આવે તો બી મેનેજ થઈ જાય એમ કરીને. મંગાવે છે એમ
હા તેજ ને પૂછી આજે મેસેજ કરી જોજે તો પછી રિપ્લાય આપે તો પછી જો અમે કાલે ર્યા છ છે તો મમ્મીને કતીી છે કે આપે બિલ્લી મોરજાય ને પૂછી આવે હવે રવવાર છે તો અધિવર હ ચાલુ રાખે કા બંધ હોો ક આખો દિવ. દખો બને.
હા એ બી છે સાચી વાત પેલો મેપ. ઉપર જોઈ લેજે ટાઈમિંગ લખેલો અય તો ખાલી જોઈ. આપડે દુકાન નું નામ હોય ને તો અમુક લોકો ટાઈમ લખતા હોય એમ.
ઓકે તો હવે કાકા લોકો બાપા લોકો ચલાતાશે તો શું કરે.
હ
હામા બાજુ તપાસ ખાલી ભા બહ પેલું. મેમ કે આપે તો બહુ સારું કેમ કે આપડે તો બહુ જ મોંઘી મળે ને.
હા
એને ભછ છ ચોપડે એવું નને કે બે. ચોપડી તો ચા આપડે વહા લે બી લઈએ પણ આ તો છ ચોપડી.
એટલે ત્રણસો જેવા તો ગણી જ મકવાના પછી્રણ. તો પહોંચી જજ હ.
હા તેજ.
હમ.
હમ તોય તું આઠમાનું જોજે તારી પાસે બુક છે તેમાં કેટલું કન્ટેન્ટ સમજાવે તે. તે પ્રમાણે પછ મે બીમારામાં એટું થ કે નથી તે મેં જોઈ લેવા.
મેં તને પીડીએફ મોકલું ને આ બીજા ચેપ્ટર ની મોકલું કે.
અમુકટું એના કરતાં તો જેટલું સમજાવાની હોય ને તને લાગે ને કે આટલું એક લેક્ચરમાં બહુ થયું. તેટલા તેટલું જ ખાલી ફોટો મોકલજે.
સારું એ લેક્ચર કેટલી. નશે લાગ છે કેટલી મિનિટ ન હશે.
લેક્ચર ચાલીસ થી પાંત્રીસ મિનિટ ના છે ઓય કદાચ.
અચ્છા તે રી આપણેે પસંદ કરવું પડે એમ.
હ ચાલીસથી પાંત્રીસ મિનિટ ના જોઈ બીજા. એક્સ્ટ્રા તો નહ હોય એટલું જ હોય હમ.
એ રીતે જોોઈ લ.
હા તેમને હા એટલું એટલે આપડે તો ધીમે. ધીમે ધીમે તો પેલા આપડે પૂછી લે હું તમે પેલા યુનિટમાં હું ભ એમ તેમમ. પછી આપડે ધીમે ધીમે ક હોય એટલે બઉુ કન્ટિન નાખી લેતી થોડું કરી લે.
થોડું કે જ લેવાનું હા.
મ મેમ હ ના લે કે આપણે મેમને હોવવા અને ગ એને પૂછી લ તો. કે આજે અમે તમારો જોઈએ પછી અમે કાલથી આપું મેં કો હવે એ લોકો પાથ આપેલા છે તો આપણાથી કઈ કહેવાય નહી એમ
હમ એટલે આપડે યુજ કરવાનું બહુ કન્ટેન લેવાનું જ નહીિ. એટલે જો એટલે નહી ગાય એવું એમ બી ન કેવાય ને. કરાવી કું ને આવું કરાવું એવું બીન કેવાય માપનું જ રેવાનું.
હા હા જો હવે આપડા મળી તો એ લોકોને છોટા સાટ માટે લેક્ચર આવશે ને. તે પ્રમાણે જ આપડે જોઈ લ હું એમ પછી તે પ્રમાણે પેલું કરી લઉ.
હમ
હમ તે અમુક સ્કૂલમાં તો ટોંડીઓ સાડી પહેરવાની પછી. ચેસેન્ જેું ક લું
કોને શેફાલી ને એવું કીધું કોણને કોઈને કીધેલું છે એવું.
મે કે કોણ ક્યાં કેતુત એટલે એ લોકો ને તો નહી પણ બીજી સ્કૂલ વાળા ને એવું કીધું એમ.
હા. કોઈને તો કીધેલુ. ખબર નહી બીજા બધા તો જાણે છે પણ આપડે. પૂછી આવેલા છે એટલે.
હા તેજ તો.
ડ્રેસ પેરીને જઈસુ ને.
હા ડ્રેસજ.
હમ.
એ તો રોલકબળ એવું તો ચાલેશે ને કેમકે હવે આપડે પેલું. એવું તો નથી કરવાના ને થોડું કન્ટેન ને એવું તો છે ને.
હા એ તો મે કુ આવવાનું હશે ને ત્યારે કદાચ અપ આપડે કરાવવા પડે.
એ ભાઈ લોકો અચાનક આવી ગયા તો ચાલ જોવા જાય એમ કરી ને.
કઈ એવું તો નહી આવવ પડે.
પણ આપણા હા પણ આપણા મેઠડ વાળ જ મેમ આવે કે પેલા મેન્ટર આવે.
કોઈ બી આવી શકે.
ઓ